હલો હ શું કરેશે?
બસ હઉછ ત તમે-
હું પણ શોતીશું તો હું કરે છું?
તો તો હું આલે-
હા તો તબિયત પણ એકદમ સારા છે બસ જો સા બનાવીશ-
હા
હ પછી ધીમે ધીમે તોલાસી સ જવાની તૈયારી કરીએ- હમ એવું છે હમ
ક્લાલા વિ
ત્રણ વાગે ક્લાસીસ ચાલુ થાય ત્રણ થાયને પાંચ વાગે પૂરા થાય. હમ
હ મહિના દિવસ થી ચાલે છે. દોઢ મહિનો થવા આવ્યો છે પસે ચાલુ છે.
હમ-
હમ-
હ આજ તો એર કટીનનું કામડાવા છે. હમ બોલો બોલો બો?
બોલો-
હલો-
હાલો.
હમ અવાજ કેમ કપાય છે અવાજ કેમ કપાય તારો
નેટવર્ક નહી આવતું હું એટલે
અ છેા. એવ પણ મારે જવું હમળા પાન પાન કાર્ડ પાસબુક્યારે લિંક નથી કરાવેલું ને
હમ
જેવુછ મ દિવસ કાલે કપડા બસ મ્પાને પા પાન કે-' હવે ય ફેસબુક ર પછી મારો નંબર છે મારા બેન ના નંબર ના આપેલા છે મારા ખાતામાં તે ટ્રાન્સફર કરાવી આવું. એ બધું કામ પત જય ને હમ એટીએમ કેડ કરાવતી હું તો બસ એ બે ચાલુ થઈ અરા ફોન
ના
ગૂગલ પે ચાલુ થઇ જાય પછી મારા ફોનમા એવું છે.
હા બોલો બોલ
હમ અગિયારસમાંગ કેતા કે કે બેર
હા સમમી
ના એવું તો નથી ગયું તમે
અમે નતા ગે
હમ અ તો પછી મા પઈ ગયા તા હ તો નથી ગઈ હમ
હમ એવું છે.
હમ બલો બલો બીજો
કઈ નહી બો આખરે ક્લાસ વિસે જવાનું છે ત્રણ વાગ્યે
હમટીીમાં થોડીક વાર છે તે ન તું ડીપ આરામ કરી લઉ પછી ચા પાણી બનાવેય ચા પાણી બનાવને ચા પાણી પીને ચ ગ્લાસીસ આવતા હમ એવું છે એકબલ બીજું
હા નહ સારું રાખું
એ હા